હેલો.
હેલો કેમ છે તું મજામાં?
હા હું તો એકદમ મજામાં છું.
તું કહે તારું શું ચાલે છે? છે બસ થોડા દિવસમાં જ વરસારિત્રી ન વર્ત આવે છે એટલે છે ને તૈયારી થોડી વ્યસ્ત હતી તો મેં વિચાર્યું કે લાઈ તને ફોન કરે, તારે શું ચાલે?
અરે વાહ મેં તો વટ સાવિત્રી ના વ્રત વિશે સાંભળ્યું તો ઘણું છે મારે મમ્મી દાદી ને બધા વાત કરતા હોય પણ હ સાચું કહું તો મને તહેવાર ન ખાસ શું મહત્વ છે ને એ તો કઈ ખબર જ નથી અ મેં કોઈ દિવસ પૂરી વાત સાંભળેલી જ નથી શું તો તું મને જણાવી શકીશ કે આ વ્રત કેમ કરવા આવે છે ને આ વ્રત કઈ રીતના કરવાનું હોય
હા ચોક્કસ આ વ્રત છે ને ખાસ કરીને છે ને પરણીિત જે સ્ત્રીઓ હોય ને હા. તેને તે જાગૃત કરે એનું એક મહત્વ એ વ્રત પાછળ એનો મુખ્ય ઉદ્દેશ્ય એવું હોય છે કે આપણેે જે કે પતિ વિશે હોય કે પતિ ના હે ને લાંબા આયુષ્ય- શ વિશે કે નુંસીવનલાબૂરે અ એના વિશે આ વ્રત કરવામાં આવે એનું સ્વાસ્થ્ય અને એ સુખ ગામ પ્રત્યે જીવાન હું જેને જજીને એ સુખીથી વીતે એટલે એના માટે એની કામના એવી કરવાની હોય અને આ દિવસે દિવસે છે, ને સ્ત્રીઓ આખો દિવસ પાણી પીધા વગર ને નિર્જળ ઉપવાસ કરીન ત્યાર બાદ બીજો પણ ટીપુ પાણી વગર નું આ ઉપવાસ થાય જે વર્ત સાવિત્રીનો ઉપવાસ તરીકે ઓળખવામાં આવે છે.
અરે વાહ મેં તો આ વત સાવિત્રી વિશે સાંભળ્યું તો ખરું હતું પણ આટલી બધી મનેને ખબર હતી એટલે આ અખંડ સૌભાગ્ય નું પ્રતિક ગણાય પણ અ શું આ ખાલી જે પરણી સ્ત્રીઓ ઈજ કરી શકે એટલે કુવારી સ્ત્રીઓને તાવત કરવાનું આવે ને પણ આમાં પૂજા કઈ રીતે કરવાની હોય એ તો મને કઈ એવી ખબર નહી
હા આમાં છે ને પૂજા તો છે ને વડ હોય ને વડ એના ઝાડની પૂજા કરવામાં આવે એનું વડના ઝાડનું છે ને એમાં ઈ પૂજામાં સૌથી વધુ મહત્વ રહેલું છે કે છે ને વડનું ઝાડ માટે- માટેને લાંબુ આયુષ્ય અને સ્થિરતા અને શક્તિ દર્શાવે છે વડ હોય ને એ એટલે એની પૂજા કરવામાં આવે એ પૂજામાં હ ને વડના ઝાની ફરતેને સાત વાર હે ને કાચો દોરો હોય સુતરા કાપડનો દોરો હોય એ બાંધી દેએ અને તેને હે ને સાત આટા ફરે એટલે કે એની સાત વખત એની પરિક્રમા અને એ વળને છે ને પછી એને જળને એવું અર્પણ કરે આવીને એક પૌરાણિક માન્યતા ઠ રહેલી છે.
હા અચ્છા અટલે છે ને આને વટ સાવિત્રી કહેવામાં આવતું હશે મને એમ અને આ સાવિત્રી ના પાછળ કોઈ ખાસ કથા જોડાયેલી હશે તો જ આટલું મોટું અ દિવસે વ્રત કરવાનો અ ને કઈક ઉદ્દેશ તો હશે જ આ આટલા મોટા વ્રતનો
હા એ તો ખુબ જ સુંદર અને પ્રેરણાદાયક હે ને પુરાણિક કથા રહેલી છે. એ પ્રાચીન સમયમાં છે ને સતી સાવિત્રી તે એ પોતાના હે ને અટું શ્રદ્ધા કરે પછી પ્રતિબતા ધર્મ અને બુદ્ધિની પોતાની અ મૃત પતિની સત્યવાન ના હ ને પ્રાણી યમરાજ પછી થી પાછા મેળવ્યા હતા એટલે એ પ્રમાણે હૈ ને સતીવાર નું મૃત્યુ અને વડના ઝાડ નીચે જ થયું હોય અને ત્યાં છે ને પુનઃ જીવન મળ્યું હતું વડના ઝાડને નીચે જ અને ત્યાંથી જ આ સાવિત્રીની હ ને વર્ડનીઅ સાવિત્રી અને વર્ડ બને ની પૂજા કરવામાં આવે છે તો તને ખબર છે કે આ કઈ રીતે હોય એમ
ના યાર આ તો મને ખબર નથી પણ તારી આ વાત સાંભળીને તો માર મને એકદમ પ્રસન થઈ ગયું તું મને જણાવીશ કે આમાં કઈ રીતના કરવાનું હોય મને ક એટલું બધું પ્રોપર નોલેજ છે છે ન આવ્રત્નો
એટલે શેનું નોલેજ નથી
એટલે આ વ્રત કઈ રીતના કરવાનું ખાસ શું હોય છે આ વ્રતમાં એમ
હા એ તો અ ઓલી પૂજાપાનું કે પછી એની પૌરાણિક કથા
અરે આ હું એમ કવું કે આ કઈ રીતના આ આખા વ્રત ની કથા હા કથા તને ખબર છે કે નથી ખબર
હા એની પૌરાણિક એક મેં તને કીધું તો ખરી એની પૌરાણિક કથા રહેલી છે એટલે હે ને આમ એવા બધા બાર ને એવી બધી વાતો કરતા હોય કે પ્રાચીન પ્રાચીન સમય હતો ને એમાં હને ધર્મનિષ્ઠ નામ ને એક રાજા હેને રાજ કરતો હતો તો એને એના ઘરે હને કોઈ સંતાન નતું થતું ઘણા સમય થયા તો એને હને કઠોર તપસ્યા કરી પછી ત્યારે એવી કઠોર તપસ્યા કરી ને તો એનેને એને ત્યાં હ ને દેવી કૃપાથી તેનેને ત્રેજસ પુત્ર ની પ્રાપ્તિ થઈ એટલે એને એટલે તેમણે એને સાવિત્રી રાખ્યું હતું ઈ તને ખબર હે
ના એ તો પ્રમાણે પરંતુ એમને આ જંગલનુંું જીવન અને વ્રતની સવાર ત કરી હતી એ મને ખબર હતી કે લગ્ન પછી સાવત્રી રામાં સુખ અ સાઈ છોડીને જંગલ માં સાધુઓના સસરા અને સાથે સાદું જીવન જીવે હ એ વાતની મને ખબર હૈ. કે તે નારદ તેના મનમાં નારદ મુનિ નો તબ્દ સતત ફરતા હતા અને સત્યવાન મૃત્યુ ના દિવસે જેમ જેમ નજીક આવે એમ સા આ ની ચિંતા વધવા લાગતી હતી આ વાતની મને ખાલી ખબર હતી.
હા તો એમાં એવું હતું કે સૌથી પેલા હે ને એમાં જયારે સાવિત્રી છે ને એ--જંગલ એને એના--પિતા એ હે ને પતિ ચુનવાનું એને પસંદ કરવાની છૂટ આપી તી પછી સા--સાવિત્રી હે ને તપોવનમાં પહોંચે છે ત્યાં એમને હે ને એના--અંધ અંતર અંધ રાજા ધર્મદેવ ના પુત્ર હૈ ને સત્યવાનને જોયો છે એના એટલે ટૂંકમાં એમ કે સત્યવાન ના પિતા હે ને એ આંધડા હતા. અને એ હે ને અને સત્યવાન છે ને એની બધી આમ સેવા અને એવું બધું કર તા તા પછી એનામાં ગુણ બવ સારા એવા એને જોયા પછી એને કઈ પણ ધર્મ નિષ્ઠા થી માતા પિતા ની સેવા કરતા હતા એટલે સાવિત્રી એને જોઈને એને પ્રભાવિત થઈ ગઈ અને એને મનોમન હેને એને પતિ તરીકે સ્વીકારી દીધા એટલે એના માટે જ આ જયારે સાવિત્રી એ એમના પપ્પા ને કીધું તું જ ત્યાં હે ને નારદ મુની ઉભા તા એટલે નારદ મુનિ હે ને સાવિત્રીજીને એમ કીધું કે એમ તો એનું લગ્ન પછી નું આયુષ્ય છે ને એના પતિનું એક વર્ષનું જ છે એટલે ઈ ઈ સાવિત્રી ના હે ને એક લગ્ન થઈ ગયા એના પિતા માની તો ગયા પણ ઈ શબ્દ હે ને સાવિત્રીજી ના મનમાં હેને ફરતા તા કે એક વર્ષ પછી હેને મારા પતિ નું મૃત્યુ થઈ જશે એમ એટલે આ બાબત હતી. બીજી કઈ તને કઈ આઈડિયા કે પછી શું થાય છે એમ?
હા અ એક વખત હે ને મારા મમ્મી વાત કરતા હતા કે સાવિ સ્ત્રી--ન હે ને જયારે અ ધર્મનિષ્ઠા અને અનહૂદ જોઈને હેને એમ રાજા પ્રસન થાય તે ત્યારે હેને તેમને સત્યવાન પ્રાણ સિવાય ત્રણ વરદાન માંગ્યા હતા એ સમયે હે ને સાવિત્રી એ પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરીને વરદાન માં ગયા હતા. એમાં ખાસ કરીને પેલું વરધાન તો એ હતું કે એમના સા અ સસ સસરા અને સાસુ એ અંધ અ હતા એટલે એમની આંખની રોશની પાછી આવી જાય છીનવાયેલી તો એ ાર પેલું વરદાન પછી એનુ રાજા એ તથાસ્તુ કહી દીધું અને પછી એના પછીને હે ને બીજું વરદાન માગ્યું ને ત્યારે તેને હે ને એના માતા પિતા તા અને અશ્વવતિ અને સૌ પુત્રોની પ્રાપ્તિ થાય એવું વળચન અને ત્રીજું વરદાન હે ને એ સત્યવાન થકી જે તેજસ્વી પુત્રી પ્રાપ્તિ થાય અને અ એમનો વંશ આગળ વધે એ એની ચતુરાઈ છેને તેને એવા ત્રણ વરદાન માંગ્યા હતા એ તો તમને ખબર હશે ને.
હા એટલે હેને યમરાજ ને હેને ઉતાવળ માં ત્રીજું વિધાન માં એને એમ કહી દીધું તથાસ્તુ એટલે એમનો સત્યવાનો હોય ને ઈ જીવિત થઈ ગયા. કેમ કે યમરા જે તો પેલા તો એવું હતું કે ઈ વરદાન આપી દી એટલે ઈ કોઈ દી ખાલી જાય જ નહી એવું થાય જ એમ પછી સારું હોય કે ખરાબ હોય એટલે એને પછી વરદાન તથાસ્તુ કહી દીધું એટલે એમના પતિ હે ને આમ જીવિત થઈ ગયા તા હા એ તો અદભુત એની બુદ્ધિ હતી કે જે એને પતિ પ્રત્યેનો એટલો પ્રેમ પણ હતો અટૂત પ્રેમ હતો એટલે પ્રેમ થી ને યમરાજ પણ હારી ગયો હતો એવું કહેવામાં આવે આવે છે. એટલે સત્યવાન ના પ્રાણને એને મુક્ત કરી દીધા હતા અને તેમને દીધા એ ને આશીર્વાદ એને આપ્યો હતો.
હ હા એ વાત તો સાચ સારું તો હું હેને આ વખતે ખાસ કરીને મારા મમ્મી ને હેને યાદ કરાઈશ અને આ કથા પણ હું મારા મમ્મી ને કરીશ અને મારા મમ્મી ને તો આખી કથા ખબર જ છે તો એમની પાસે પણ સાંભળી લઈશ જો તું ફ્રી પડતો તું પણ ચોક્કસ આવજે મારા ઘરે
હા હું તારે ત્યાં આવીશ ને વર્ સાાવિત નું વ્રત છે ઈ અમુક આપડે જેને ખબર ના હોય તો આપડણે એને પણ જણાવશું પણ ખરી બરોબર છે
હા બરાબર છે જો ઘણા પણ એવા હોય કે જેમ કે મને જ પૂરે વાતની ખબર નથી આજે તે મને પૂરી કથા કીધી એટલે મને ખબર પડી નકર મને તો થોડી ઘણી માહિતી હતી
હા તો આપડે એવું હશે તો આપડણે ત્યાં હું તારા ઘરે જ આવીશ બરોબર છે
હા તો બરાબર છે તું છે ને રવિવારે સાંજે એક દિવસ પેલા જ તું મારા ઘરે આવી જજે બરાબર.
ચાલ મળીએ તો ઘરે
હા ઓકે બાય
બાય.